હર શ્રી કૃષ્ણ
શ્રી શ્રી કૃષ્ણ છું કેમ છો?
મજામાં છું તમે કેમ છો.
હા હું મજામાં છું શું કરો છો.
એટલે બસ બડિયા બળિયા છે તમારે શું કર્યું છે.
આમ જતા આછો હોરે છો.
હમ્મ.
હ શું કરો છો તમે શું કરો છો.
એટલે કઈ નઈ કરું છું તમારે શું વાત કરું છું બેટી શ તો તમારી સે વાત કરું છું.
અચ્છા હા વાનગીઓ શું.
અ બે બનાવું છું રોટલી રોટલી બનાની એ છે કે બે આ બે રોટિયા બનાવો રો રોટલી આ બનાવો છો શા શાક તો બના લિયો અવે રોટલી બનાય રિયું
હનુ શાક બણાવો છો.
એટલે નમકીન કો સબ્જી બનાાવ્યું છું.
હા અસા માની શું ગણાય શું.
તમે ખા લિયા રો
ના શું વણાય છો ખાણો વણાય છો આયોને શું હું.
બે ખાવો છે ના.
હા અબે ખાવ સે હો હા સાસુ માં આજાય શું નો. કામ પુસ ક્યાં છું તો કસ આજયની સો ખાવું શું.
ઓ શું કરું છું એટલે મારે તો હે ની અટ ને અટલો બડિયા સેલ લાગ રહ્યો છે કે ઘણો હાચો સેલ લાગ રહીયો સે. તમે આવો છે કે. ને એટલે મારે ને ઓ સો અરે ઘર કો સામાન કો લાગ્યો છે બડીયા બડીયા સજાવા કો તો બે બડ સજાવાગ સામાન મીલ્યા છે કે દા સ સરસ સરસ હા ઘર ઘરને સજાવા ક સામાન મેલ્યા છે. અત્રે સરસ મિલિયા છે આટલે રૂ રૂપિયા તો સબરે અલગ અલગ છે હમ્મ.
હમ્મ માયા નાનો જ છે. સજાવા કો સામાન હોય છે એવું મારે તો
હા તમે તમારે બી ચાવે છે ન તો તમ આ તમે આ જાજો તો બસ હાલત છે કે તમારે લ્યાજો ને મારે બી મારે બી લિઆઉસુ.
પાયરો લાગ પાયલ લાગલો છે.
એટલે અમને ટાઉન હોલ મે લાગલિયું છે તો મસ્ત મસ્ત ગરતા સજાવા પણ સામાન લાગ્યું છે એને. તો બઢિયા મેલો લાગ રહ્યો છે મેલા મેલો.
અચ્છા.
હમ્મ. તો સાાવણ આવા લે ની તો સાાવણ મે ભી સાવણ કા અત્ર મસ્ત મસ્ત સામાન હે છે કે તો મસ્ત મસ્ત છે ને. હમ્મ.
અરે ના શું પા ઘર તો પા સજાવત તો સમાન લે છે હા દીકરો હમણે વાત જ એવો. શું છે.
આટલે તને તમારે કાજગી જોડીયા પસંદ છે કે તમે.
ના છે મા દીકરો રેવાય દે છે. એર તોોડ તોડ દે છે
એટલે મને ઘણી સરસ લાગે છે એમને તો ઘણી પસંદ છે.
પર વા કાલા પેન છે આપને પ શું દીકરા કે લાગજ તો ચરેસર ના ચાલ દ છે ને સુંર્યા નહી ચાલ્યું છે ને તમેનેય જ છે કે
એટલે નીલાય છે મે જાઉં તો લઈને આવ છે એટલે કાચ મને ઘણી સુંદર લાગે છે.
હ મ લગુ છે અચ્છ ચુગ લાગુ
હ
પચાસ રૂપિયા પચાસ રૂપિયા મોગે છેું પચાસ પચાસ રૂપિયા એટલા મે જ છે હ અછો અછો મા લ મને બતાવીશું મને આછા લાગે છે મ ફ્રેન્ડ છ દુકાન છે હ બોલી છે આ છે
હા એટલે ઘણું સુંદર સુંદર ચુડિયા છે. મસ્ત છે એટલબ મારે બી લાણી છે કે મારે બી લાણી છે કે તો મેં સોચ્યું કે મારે ભી લ લેને જાાવ છે તો કાચું ચુડી છે લાવું છ મને તો ઘણી સુંદર લાગે
હા ઓછો લાગે રેટ ઘછો લાગે શ તમારી પલોટ તો ઘણ અ લાગ્યા હ સાડી પે અચ્છા લાગે હ ઓ બ્લક કલર
એટલે મમને રેડ ઓર ગ્રીન કલર પસંદ છે એ તું રેડ ઓર ગ્રીન કલર કિ લાઓ છે.
મને તો બે પસંદ પણ મને ના પહેવાત તો ઘણોછો લાગે પણ પહેવા કેમ છો
કાલોની રેડ ઓર ગ્રીન છે ગ્રીન ગ્રીન અચ્છા લાગે છે.
હા સાવ ગ્રીન આછો લાગે છે ગ્રીન કપડાં પહેને ઘણા અચ્છો લાગ્યો
હણ વાસ્તે
તો
ઓર શું કરો છો
શું કામ કરે છે કાણો વણાય પકાવીશ શું લાગે ડિગરો ઉર્ગ ભષો શુંાવ શું
હમ
દતો ઘણા નારા કરે શું
હ
મારે પૈ બાર જા છોસર્યું તો તમે જમ પતાયને ચાલ્યું છે
એટલે મારે સાંગે તો હે નઈ કાલેમ હે ઓ ગઈ હતીને કોલેજ ગઈ હતી કે? તો બટેે હેના એ? એક છોરી સીના તો થોડી મતલબ અલગ અલગથી મતલબ કે હેના મતલબ થોડી ડિસ્ટસ્ટબ થી જાવ ના તો હા તો હેના તો હું ગઈ હતી કોલેજ તો વાહે ને માર પાસે ફડકીઈ સ
પછ તો પછો કક આવ્યો છો પછ
એટલે હું ગણી ઘ મા ફ્રેન્ડ મા ફ્રેન્ડ મોલા અત્ર મલ ું અત્રો મતલબ મણ બચ્ચી બચ્ચી ને ભાગીને આવ્યા ને ઘરે તો જેમ કો હજ કરને મા પાછે પડી ગ છે માણ લળ આવ લાગી જ વા
સાચું
હા
સાચું
હમ
તમે ધ્યાન રાખો છો કઈ જાઓ તો કંડો ભી ધ્યાન રાખ, હ શ આવ છે, નહી જાણો છ કોઈ.
એલે કઈ ધ્યાન ના પૂછે ને વા મા પાછી પાછા આ ગી તો કરાવવાની મેસે
હા પણ તો પણ ધ્યાન રાખો છો કભર હસો ચાલ્યોને જિંદગી મેમાં ઘ ઘ વરોશ પત સાાલ્યો આજકાલ ઘણો ખરાબ જમાનો ઘણો વાગ્યો ખરાબ શું આગ્યો સમજશું સમય ઘણો ખરાબ આવ્યો છે હા કઈ ના કઈ હોઈ ર છે પતોયશ નને ચાલે કોઈ લડાયા કર્યો હો કોઈ ઝઘડાયા કર હો કોઈ કટ ચ છેન ક કોઈ કારુ છેન, પચીસ નને છે
હમ
હમ
એટલે મારે બી તો ઘણો એવ વરો છે ઘરમા મતલબ મારો એડમિશન કોલેજમાં એડમિશન લેનો છે કે? તો હેને માણે અતરાધ ઓળાવયા તો અતરા્ ઓળાય્યા છે કે જીગ્યું હો હતું કોઈને આ જાણજ ને કાલે આવજો ને પરસુ આવજો ને, મતલબ એવું કે હા હમ, ના એડમિશન નહી દેરયા છે.
કઈન બોલઈ રહ છે
એટલે કઈ પતું આજ આજો હા કરો કઈ એટલે સબ બોલ્યા છે કે શબદ ડ્યુમેન્ટ લેને સબ-' ઓને ઓને બોલ્યા છે ને બે સબ ડોક્યુમેન્ટ લઈને ગયા તો હે ને
સાય તું
વા જયા બાદ એ કે બોલે છે એ ઓલ ને આજુ છે. એ ઓલેઈન આજુ છે અ પેલા બોલે તો એ ટું ગુરુ લઈને જવા છે ને
સાચું છે ના
અ જ બે જવા આજ બે ન આ્યા છે ને આજ વો નની આ્યા છે આજવન ગ છે એ કારણ એડમિશનને દેરી છે.
ક્યારે કોલેજમાં લઈ રહ્યા છે તમે કઈ લઈ રહ્યા છે દેવ
એટલે ઉદેપુર જારી છે બીએન કોલેજ તો
અચ્છા કમેર નવોક છે ને તમારે? તમારે એડમિશન એલું છે ને? અચ્છા
એ ઉને લેવું છે તો પણ ઉને, એટલે એટલે વેગી છે ને તો આધા પી જમા કર દેએ છે તો પૂરું એડમિશન લીધી રહ્યા છે અયું તો હવે એટલે ફી એટલે હા
અછું
હમ
કટર રૂપિયા લેવી છે પિસ્સા કાર
અટ સાલ કા પચીાસ હજાર હો ગયા છે.
અછું તમે કઈ હઠા તમે ક કઈ કર્યા છે કી કોણ સ પરે કર્યા છે તમે કોઈ
એટલે બી એડ કરું છું કે
પાછો
માનલીએ
આ
હા ઓ શું કરો છો
શું નીકરો છો દીગરો છેને લડાયા કર ઓરિયન પાચો ઉટો ઓરિન ખશ ચાલ્યું
હમ
તમે લડાઈ કરો છો
હે
હા ઘણા લડાયા કરે દીકરો માનેશ કોઈને છુઓ
હમ એટલે
શું છું
અરે છોટા ચોલા તો કરે છે છે ને
હા સાારી શું વાત છું સાચું વાતું
હમ હ એટલે મારી તબિયત બી ખરાબ વઈ ગઈ છે કે દો દન વઈ ગયા બુખાર આઈ હશે
કઈ હો રહ્યો છો તમે
એટલે ભુકા હ્યો છે પેટ દુકરીઓ જે ગભરાયેલો છે
અચ્છો તમે રો ડો્ટર કે જતા ન છે તમે ડોક્ટર કે પાસ નાગ્યા છે
એટલે ઘી છે પણટ ડોક્ટરોને કરીધી હશે ખાલી પેરાસિટામોલ દઈ દીધી હશે મુલકી ગોળ દઈ દી છે નોવા હા
ઇન્જેક્શન લગવા દેજો છો બીમાર હો જાાવ છો
ના ના ઇંગિશન તો ના લગાવ છે મને ડર લાગે
અ તો નહી લાગે છે પણ જદા હો જાઓ તો હોવે ઘણો હો જવે
હમ્
અ વા છે લગભ આ દ જે આછો વિજય ત જો આ શુ થયુ
તકુ
હા શુ